હાચી વાત
હું કર
કાઈની જો પોતું મારૂ હરી વાયડ્યુ
હા
હ સુ કરે છે
હા
એવુ
કાઈ નઈ હું બીજું બધુ હવારનુ કામ કરી રહીશ
કલાક બેઠશે કે
હમ
લાઇટ છે કે
હ લાઈટ તો છે
બેઠી તી પણ
બેઠી કી પણ હું કેવાય કે
હુ લઇને બેઠી તી
લખવાનું લઈને તો બેઠી પણ એક પેન્સિલ ઘટેસ
આપી આઉં
આપી જાની
મારા હાથમાં બોલપેન જ છે હું બોલપેન ઓળખાઓ
મારે હંસે થોડુંક કામ
બેઠી પપડ ઠી પડી ગઈ હતીને બાર પડી મૂકી હતી એમને
થે
હું કરું.
એટલું ખરાબ પોતુ મારુ છે
હે
જાચડુ જાચડુ
ફડક્યા કોસરી ખારી કે મો કેમી
કેન પા જાઉ ત્યા જઉ બીજાને એમ કે ફોનમાં વાત કરે કોઈ જવાબ નથી દેતુ.
ઇ હારું ને
હમ માથું વાળ આવું પું વાળું ના ગ
મા તો કઈ ન મળવા
ના તો કઈ ન ઓળવા હોય
ત કઈ ન કરે બલો કેવાય ખજૂરી છે એટલો આખો ઉપર થી કયો કેવાય સાગર સોટલો ત્યારે ઉપરથી શેડતી સાગર સોટલો વાળલે વાટલે વાળ નીકળ જહી
તો લઇ દે હાલ
આખો દિ ઉપજ પણ કે કિધું જ તૂં કાલ નો લઈ જે તો આજ નો છટા થ
પણ કાલ તો હૂકે રીંગ ને એવું નહોતું ને
એવું કઈ ન હોય તો પછી નાખ લબન નાખીને હોય જને પછી રીંગ નાખ દેવાની ખેં
એવું ન ચાલે
હાલે ને
એમાં નેટ બહુ ઉપડે હો
ના રે ના
ઉપડે સે
ઈ તને એમ લાગતું છે
કાઈ ની
કેટલું બધું ઉપડે
હા માર સંચે છે કામ છે પણ મને થોડુંક ઘટે છે
હમ ઘટે છે.
બ્લાઉઝ ન ઓલું હોય ગાજબીતાનની બે પટ્ટીઓ
હા
એનું કાપડ
ઓલા ચાર આવે ને એમાં કરવાશે
ત મ્મી
ના રે ના કોકના છે
છે
કામ એ ઉસે
એવું છે
હોવ પણ એમાં ઘટે છે એટલે હવે નિરાતે એમાં પપ્પા ને એમ કે કામ પેડ્યુંએ કરે રાખને કામ પેડ્યું કરે એરાખને નોકરુ તી કે નહી લાવતી અને પેડયુ રવા દેતી.
હે.
આ સિલાઈ મશીન નું કામ આવું અને કપડાં પડ્યા હોય તે થેલી.
હા.
તે મને એમ કે કે આપ પૂરું કેમ નહીં એમને ન કરવું હોય ને તો નો લવા ઈ એમ.
છે.
તો હોયો તો છે હસ્તપૂરી.
હે.
પૂરી વસ્તુ હોવી છે ને એમ.
હાચી વાત છે.
હમ્મ. નકા તો કરું રાખીએ કામ.
હમ્મ.
કાલ ઓ લા સર નો મેસેજ આઇવો હતો સરવે કરવા ગ્યા તા તી.
એ તગે બાર ગયા તા.
હા ઓલું જાગુબેન ને કેસ એ લે એટલે પ્રૂફ આપી દે ને તો એ હશે ને તોમોકલી દેવાય.
હા.
હ
મને તોમ કે વરસાદ રહી જાહે ને તો મેં કીધું તું આ બાજ આઇવ ને તો તમારા પપ્પાને ઘરે છે ને
હા.
તો મેં કીધું છે ને એ એના આધાર કાર્ડને નંબર નાખી અને કર નાખીએ એમ. હા. વા
કંઈ નહિ હું પાવા ના જાઉં
હૈં?
હા પાક પા
હ હ હ
તો
અહું આ હું કેવાઈ કે ઓલુ ક્લિન્ઝર લખું છું, ક્લીિનર. હલો.
હા.
અહ ક્લીનઅપ લખું રેડી, તમે છેલે છે, ડ્રોપ ઉપર અહ હું કહે ડ્રોપર વોટર સ્પ્રે કરી બેલ્ટ પહેરાવું રેડીને ન્યા સુધી છું, પછી હું કેસ પર વોટર સ્પ્રે કરવો
હા.
એ પછી સીધું ક્લિન્જર વાળવા એવું એનાય કરું મને મળતું નથી.
એવું તો મને ખબર એ નથી.
પણ ક્લીન અપ આપણ ને નથી કરાયું.
હા. કોક ને ભરે.
નહી એ ફેશિયલ નું તો અલગ જ છે, એ જેમ લખ પુછું નહી ક્લીનઅપ નું જ છે.
તે આ કેટલું ગોતવાનું છે.
નહીં પણ એમાં પાછું નીચે ફેશિયલ કીટ લખું.
એને પૂછી લેજો એ આપેલ હોતો.
એણે નથી લખેલું એને ઓલી એની ફ્રેન્ડ પાસેથી મંગાવું એને આડા સવડા ફોટા મોકલા બોલ. ઘીવીસી ને.
થયો.
એતો વાંધો છે, એક એક વસ્તુ ગોતવાની એક દિ તો આમ જો લખતાતા નેહે. અલગતી તેઓ સાઈડર પંપ.
હો.
અ એમાં છે, ને પછી આમ. એક એ લખાઈ ગયું, પછી આમ ફેરવોને.
હા,
તો છે, ને ઓલો આવું હા ડિટેલ નું આવું.
હમ.
મેં એ લખી નાખ્યું, તો પછી હજી તો હું લખતી હતી, નેતો પછી મે ડિટન એવું કંઈક, કાકી જોતા ને પાસે બેઠા બેઠા,
તો એને કંઈક વાયસું નેતો કે દીટેન કેમ આમા આવ્યું,
હ અ,
મેં કીધું મને શું ખબર, નિતના હબ તમે ઓલું કરું તું એમ,
ઠીક,
તોઈ કે કે નહીં એમાં નો આવે પાસા પેઈજ ફાયડા,
હ
એવું થાય એમાં,
હા,
આડાહવડા ફોટા મોકલા એમાં.
છે,
નકરૂ બેમા કલીંગજર નું સરખું લખેલું ફેશિયલ છે ફેશિયલ ન થોડુંક અલગ લખેલું છે,
પાછું ફેશિયલ ફાયદા બધું લખાઈ ગયું.
હા,
અને પાચ ઉગલા માંય એવું લખેલું છે.
મલી તી પૂરી કરું કેમ.
એ.
હ ખુશી.
આવુ.
હી બનાવ હ આવ પીધો.
હમ. આ.
ઘડિયાલ ઘટેસા.
સોમાસી છે ને એટલે ઠંડીનું.
થયુ હસી વન. નવેલા જાસ્તોક લ કે રૂપ ન બે.
હા.
એટલે હાડા નવ મેલા હ થઈ જ
હાચી વાત આપડે તો મળું હા હ કપડા નીસોવા જવું છે અહી તો ઠીક કાલવાલ બધ વાત હુ વાત કરતાર તારી મમ્મી હુ કરે
હમ્મ
ટાર મમ્મી હુ કરે
કરતા હોયે
યો
હમ્મ
નવરા થાય ને
હાલો
ના મમ્મી તો કપડા ધોતા ધોતા આવીજ ગ્યા
ટાર હારું કપડાં ધોવા મૂકી ગ્યા
એલી નુ મેસેંજ આયવો
કોલેજ માંથી
નો હોયે
તો
માથી
આમાંથી
વોટ્સઅપ માં
હમ્મ
માર નથ આયવો હાજુ
હા મારતો આઈગયો
હુ આયો
હા આવે
નારે તો બુધવાર એ હો તો એ પછ કઈ હોત હા આવ્યું આવ્યું આવ્યું આવ આવું આવી ગ
વારો
એ હશે
હમ્મ
તે ઉમજે ને નંબર ડે
હા
કોનો હોય કોને ખબર -
બે બેનો છે કે
હા આવ કોલેજ માથી મેસેજ આયો કોલેજ માંથી મેસેજ આયવો
એ તો ફીનો ને
હા તારી સ્કોલરશિપ આવીકે -
મને શું ખબર આવી કે મારે મારા ખાતા માંજ પૈસા પડે કેમ
મારે ઓલું કેવાયસી પછી ઓલો બીજું કોકક કરવાનું હતું એ કઈ નોતું થયું.
તો પણ આ લિંક મોકલી એમાં ભરી દે પાછું.
કેમા -
એઝા કાલે મેસેજ આયો ને તે કાલે મનીષા લિંક પોતાને આયવી
ઠેક તો ખબર નહીં મને
ના તો ઈ એમમાં પાછું ભરી દેવાનું સ્કોલરશીપ નો આયવી હોય